હેલો, કેમ હું માજામાં, તમે?
બસ મજામાં હ
શું ચાલતું છે બાકી?
બસ શાંતિ જો તમે બોલો.
કંઈ નહીં, હવે દેખો ને કેટલું પોલ્યુશન થઈ ગયેલું છે હવે, એર પોલ્યુશન થયો, પછી સાઉન્ડ પોલ્યુશન
બરોબર છે, અત્યારે પણ ટ્રાફિકને કંઈક ગમે આ જગ્યાએ લોકો કંઈ ચોખ્ખાઈ નહિં રાખે ને એના હિસાબે બધું વધારે પ્રદૂષણ ફેલાય.
હવે તમે જો હવા પ્રદુષિત કેટલી થઈ ગયેલી છે, આપડી કશે જતા હોય, તો આપડે કેટલું ગંદુ અહ એ કોઈ કોઈ જગ્યા આપડે એટલી સાસની લેવાય, એવું થઈ જાય
સાચી વાત કરી. અત્યારે એટલું બધું પ્રદુષણ વધી ગયું છે ને કે તમે માનશો ની, અહ લોકો જે પીવાનું પાણી હોય છે ને એ પણ પીવા માટે યુઝ નથી કરી શકતા. નદી હોય કે તળાવ હોય કંઈ પણ એટલું બધું ચોખ ખું નથી, અત્યારના હાલના જમાનામાં.
હમ્મ હાચું કીધું તમે, હમણાં જોવો ને તમે કંઈ આપડી જ આપડી કંઈ પણ જતો હોય તો દેખે, કે ભઈ નદીનું પાણી કેટલું ગંદુ રહે અને આપડે જ નથી એ નદીના પાણીમાં રહેવાના જે માછલી હોય, કાચબો હોય, પછી બીજા કોઈ જીવ હોય, એ એમને બી બોવ તકલીફ થાય પાણીથી. પછી
હમ્મ, ખરેખર જવાબદાર આપડે લોકો જ છીએ આના માટે, કેમકે લોકો જાણી જોઈને ગંદકી પણ કરે છે. જે અત્યારે તો ઘણી બધી સુવિધા થઈ ગઈ છે, સરકારે કચરો નાખવા માટે જગ્યાએ જગ્યાએ ડસ્ટબિન આપેલા છે, તો પણ લોકો ગમે ત્યાં કચરો ફેંકે છે અને જેમકે નદીમાં એમાં તો વધારે જ પડતું, આપડે સાઈડની નદીમાં તો આપડે જોઈએ છે કે કેટલું બધું ગંદુ હોય છે. જયારે વિદેશમાં ને અહીંયા બધે નદી હોય કે કંઈ પણ હોય, દરિયોનો કાંઈક વિસ્તાર હોય અલગ, ત્યાં એકદમ ચોખ્ખું હોય અને આપડા માં તો આપડે આ સાઈડ થૂકવાનું બી બહાર બધું એવી રીતે હોય, એના હિસાબે વધારે પ્રદુષણ ફેલાય, લોકોમાં માંદગી ફેલાય.
હમ્મ, એતો તમે હા હાચું જ કીધું. હવે જોવો ને કેટલો મતલબ આ આવની કે ભાઈ આ આગળ જઈને આપણે પ્રોબ્લેમ થશે કે આપણે સ્વાર્થ ખરાબ થશે આની જોતા છે હવે આપણ લોકો, બસ ગંદકી કરવાની કરવાની આવી જ થઈ ગયેલું છે હવે. તમે જો હવા પ્રદુષણ ષણ હવા કેટલી પોલ્યુસ થઈ ગયેલું છે કેમ કે આપણે સાસ લેવામાં તકલીફ થાય. કંઈ કંઈ જગ્યા પર બધા જેટલા બી ઝાડ હોય એ બધા કાપી નાખેલા હોય, લગાવતા તો નથી કોઈપણ પણ કાપવા માટે પણ આગળ જ. તા છે.
હમ્મ બરોબર કીધું તમે. લોકો જાણી જોય ને આ વસ્તુમાં વધારે પ્રદુષણમાં વધારો કરે છે લોકોને સમજણ હજુ અહ ખબર નહિં ક્યારે આવશે. જાણું છું ને હા હા જાણી જોઈને પ્રદુષણ વધારે ફેલાય એવી પ્રયત્ન કરે. કેમ કે આ જેમ કે તમે કીધું કે વૃક્ષો વાવીએ તો આપણેે અહ હવામાન ચોખ્ખું થાય, આપણને ઓક્સિજન મળે, પણ અત્યારે તો અહ જગ્યાએ જગ્યાએ થી વૃક્ષો કાપીને ખેતર હોય કે ગમે એ કાપ ત્યાં મોટી મોટી બિલ્ડિંગો બનાવવા મંડે કે કંઈ પણ નવી ફેક્ટરી ચાલુ થઈ જાય એટલે એના હિસાબે ત્યાંથી આખું એ ત્યાંથી સ્ટોક થઈ જાય આપડું.
એ હાચું કીધું તમે. હવે જો તમે એ હવા પોલ્યુશન થવાનું જે એક કારણ છે, વ વળતી ગાડીઓ. હવે જોઓ તમે, એક ઘરમાં ચાર થી પાંચ લોકો હોય. એની સેપરેટ સેપરેટ ગાડીયા રહે. કશે જતા હોય તો એવું નહી કે ભઈ તમે જતા હોય તો એક જ રૂટ હોય તો બધી એક જ ગાડીમાં જતા રહો એ બધી પોતેની પોતાની સ્પેશિયલ સ્પેશિયલ ગાડી લઈ જાય.
હા બરોબર છે.
એનો બી હજુ વધારે પોલ્યુશન થાય એ એનો ધુવાડો નીકળે ગાડીનો એ હજુ પછી તમે જો કોઈ કોઈ જગ્યાઓ પર પાર્ટી પ્લોટ હોય યા કઈ હોય એમાં સાઉન્ સિસ્ટમનો બી વધારે સાઉન્ડ રહે એના થી હજુ પોલ્યુશન થાય સાઉન્ડ પોલ્યુશન થાય.
હમ બરોબર છે અત્યારે યંગ છોકરાઓ છે કે છોકરીઓ છે અત્યારે યંગ જનરેશનમાં એવું સમજાતું નથી કે આપણે શું કરી રહ્યા છીએ. આપડા થકી જે પ્રદુષણ ફેલાય છે. એ લોકોને સમજમાં નથી આવતું કેમકે જેમકે જોઈએ આપણે અત્યારે જે વેસ્ટ કચરો હોય કે કઈ પણ હોય એનો અત્યારે બધા વેસ્ટમાંથી બેસ્ટ બનાવવા માટે ઉપયોગ કરતા હોય. જેમકે એનો ખાતરમાં ઉપયોગ કરતા હોય જમીનમાં દાટી દઈએ તો અલગ રીતે આપણને ઉપયોગી થાય એવું બધું અત્યારે લોકોને સમજણમાં નથી આવતું. એના હિસાબે વધારે પ્રદુષણ ફેલાય.
એ મતલબ પ્રદૂષણ ઓછું થય એ ની સોચે પ્રદૂષણ વધારે કેમક થાય એવું સોચવા લાગી ગયેલા છે.
હા એના માટે આપણેે જ જાગૃતા ફેલાવી પડશે. લોકોને સમજાવવા માટે સોશિયલ મીડિયા થ્રુ કે ગમે ગમે એ રીતે લોકોને આપણે જાગૃત કરવા પડશે કે પ્રદુષિત આપણે સેના માટે કરીએ એનાથી આપણને શું તકલીફ થતી છે અને લોકોને એનાથી કેવી રીતે ના થાય એના માટે આપણે જાગૃત કરવા પડશે ત્યારે આપણને ફાયદો થશે. જેમ કે પ્રદુષણ ના હિસાબે આપણે જોઈએ કે જેમ ઉનાળામાં વધારે તડકો પડે તો વરસાદનું પણ આપણને એના લીધે આપણા અસર પડે કે થોડોક લેટ વરસાદ થાય ને એના હિસાબે આપણા પાકમાં અને બધી રીતે અસર પડે આખા આપણા જીવન વ્યવહારમાં ફેર પડી
એ તો તમને હાચૂ જ કીધું.
હમ
કેમકે વૃક્ષો જેટલા વધારે કાટો હોય એ વરસાદને મતલબ એટલો લેટ થઈ જાય કેમકે વૃક્ષો જેટલા ઘણા હોય ને એ વરસાદ એટલી ઘણી આવે. એ તો તમને ખબર જ હોય છે. કેમકે વર્ષ સા ડિપેન્ડ હોય વૃક્ષોના ઉપર કેમકે વૃક્ષો બરાબર ક્લાયમેટ મેન્ટેન રાખતા હોય અને આપણે શું કર્યા કરતા છો? મતલબ હવે બધા જ જગ્યા જોઈ લો તમે. એ જેટલો બી જંગલ હોય એને કાપી નાખીએ એના જગ્યા પર મોટી મોટી બિલ્ડિંગો હોય યા પછી કો કોઈને કોઈ કંપની નાખવી હોય યા કોઈને કારખાનું નાખ્યું હોય એ બધા એ પ્લાન્ટ ઉભા કરી દે પછી. કે એને એવું નહી લાગ ખબર પડે કે ભાઈ આગળ જઈને આપણેે જ પ્રોબ્લેમ થઈ જશે.
હમ બરોબર કીધો તમે.
આવું ચાલતું હોય તો તમને શું લાગે? આગળ જઈને આવી પરિસ્થિતિ સુધરશે કે હજુ બગડી જશે?
ના ખરેખર તો આપડે જો સમજણમાં આવી જાય ને લોકો જો પ્રદૂષણ ના થાય એના માટે પ્રયત્નો કરવા લાગે ને તો હજુ આપડણે બચાવી શકીએ નહીતર તો આગળની જે પેઢી છે એને જો જીવન જીવવામાં બહુ મુશ્કેલી થઈ શકે કેમકે જેમ કે અત્યારે નવા નવા રોગોનો ફેલાવો થઈ રહ્યો છે આપણને ખબર જ છે. નવી નવી રીતે અત્યારે જેમ કે ગયા વખતે આપણે જોયો કે કોરોના ફેલાઈ ગયો એ હવામાન ના કારણે જ ફેલાયો ને. પણ લોકોને હા જેવી રીતે લો કોને સમજણ આવશે જાગૃતતા આવશે ને તો કદાચ હજુ આગળ જતા આપણે આમાં ફેરફાર કરી શકીએ ને એનાથી બચી શકીએ આવનારા પરિણામોથી.
હા એ તો તમને હાચું જ કીધું કેમ કે આપડા ઉપર જ છે કે આપણે આગળ બેતર નોર્મલ ક્લાયમેક્સ એવું દેવાનું છે કે પોલ્યુશન વાળું રહેેવા દેવ.
હમ એના માટે આપડે બાળકો ને શીખવાડવું પડશે કે શું ના કરવું જોઈએ અને શું કરવું જોઈએ. જેનાથી આપડી હવા પ્રદુષિત ના થાય. પાણી પ્રદુષિત ના થાય. જળ, જમીન બધાનું આપડે ધ્યાન રાખવું ખવું પડશે.
સંસ્કૃતિનું હા. આપડે જયારે ધ્યાન રાખશો ત્યારે બાળકોને શીખવાડશું અને એમને જોઈને બીજાને પણ શીખવા મળશે.
એ તો છે કેમ કે બાળકો ભી આપણે આપણેે જ જોઈ કે ભ આપણાથી મોટા શું કરતા છે એ એજ એ બાળકો કરે કેમકે આપણે એ કહેતા છે કે ભ ઝાડને તોડવાના પણ એ ઝાડ પણ તોડ પેડ વૃક્ષો પણ તોડતા છે. તો એ પણ એ એ આપણેે કે કે આને તોડવાનું પણ એ તો તોડતા જ અમે કે એને બા સાંભડ એ પણ તોડવા લાગી જાય એવું થઈ જાય પછી.
હમ ચાચૂ કીધું.
અને હજુ એવું નહી કે આપણે એને કહેતા છો કે ભાઈ તું આ ની કરતું એને એનું મહત્વ પણ થ થવા જોઈએ કે ભાઈ તમે આ જોર કરશો તો આગળ જઈને એવું થશે અને આ વૃક્ષો જોર હમણાં લગાડશો તો આગળ જઈને તમે પણ એનો ફાયદો થશે તો પછી એને એ વાત વાત પર વધારે ધ્યાન આપશે.
હમ્મ. એ તો બરોબર છે. ને અત્યારે નવી નવી ફેક્ટરીઓ બને છે. એમાં કેમિકલ્સનો ઉપયોગ થાય એના લીધે જમીન પણ પ્રદુષિત થાય અમુક જગ્યાએ હવામાનમાં પણ ફરક પડે છે. અને આપણા જીવનમાં બી ફરક પડે આપણને ખબર છે કે કેટલાક કેમિકલ આપણા માટે બી ખતરનાક છે. જે આપણે પાણીમાં યુઝ થતા હોય જે કેમિકલ ન અને એ બધું આપણા થકી શરીરમાં પ્રવેશે અને બાળકોને બી એ નુકસાન કરતા હોય અત્યારે જેમ કે આપણે જોઈએ કે શાકભાજી છે કે ફળો છે કે ગમે એના માટે કેમિકલ જેરી આ દવાનો યુઝ કરીને એને ઝડપથી ગ્રો થાય એવી રીતે દવાનો છંટકાવ કરીને કરતા હોય. એ પણ એક જાતનું પ્રદુષણ જ કેવાય ને આપણા માટે.
હા એ તો હા ચુ કીધું તમે પણ આવેજો તમે સિટીમાં થી વધારે જેટલું પોલ્યુશન રહે એટલું પોલ્યુશન વિલેજમાં રહે હમણાં એવું જો દેખાતું. કેમ કે વિલેજ માં આટલું બધું ડેવલપ થયેલું છે અજુ હુધી.
હમમ બરોબર કીધું પણ છતાં પણ ગામડાઓમાં થોડીક ચોખ્ખી હવા ચોખ્ખું વાતાવરણનો આપણને અહેસાસ થાય પણ જોઈએ આપણે સિટીની વાત કરીએ તો સીટીમાં તો વાહનોની સંખ્યા વધી ગઈ ફેક્ટરીની સંખ્યા વધી ગઈ એના હિસાબે વધારે પ્રદુષણ આપણને જોવા મળે.
એજ ને અને બાળકોને ફક્ત જેટલા ઉનાળાના વેકેશન મળે એમાં જે એ એમાં જાય ગામડામાં જાય એ બધો જ નાનાથી મોટા ગામડાના ગામડામાં જ હોય જેટલા સિટી ના બાળકો હોય એટલા તો એટલે એની જે હ્યુમિનિ હોય એ થોડીક નોર્મલી મતલબ આપડે એવું નહી કહી શકાય કે ભાઈ બધા હ્યુમિનિટી કમજોર હોય એની એક બે પર્સન એની હ્યુમિનિટી કમજોર હોય કેમકે એને વધારે બીમારી થઈ જાય.
હા બરોબર કીધું તમમે.
કેમ કે ગામડા માં બધું પોલીસ નો પ્રોબ્લેમ જ ઓ ઓછું રહે ને.
હમ્મ ના ના તમારી વાત એકદમ સાચી છે હવે આપડણે બાળકોને પણ શીખવાડશું ને આપણે પણ શીખશું કે કેવી રીતે પ્રદુષણને કંટ્રોલ કરી શકીએ આપણે કેવી રીતે આપણે આપણા જીવનમાં થોડા ઘણા ફેરફાર કરીને બધું આપણે પ્રદુષણ અતું અટકાવાવી શકે.
હમ્મ એતો આચી જે પછી વાત કરે તમારાથે વાત કરીને સારું લાગ્યું મને.
હા. ભલે ત્યારે ચાલો પછી મળીએ હા.